હલો હલો! હા મારો અવાજ આવે?
હા તને મારો અવાજ આવે?
હા આવતો છે શું કરે?
કઈ નઈ જમવાની તૈયારી તું કે શું કરે?
ક એની મેં ફ્રી હતી એટલે તને એમ જ કોલ કર્યો ટાઈમ પસાર કરવા માટે,
હા હા
હા
હા તો કાલે ઝીરો લેક્ચર છે ખબર ને?
હા યાદ છે યાદ છે.
હા હા
એટલે જ કોલ કર્યો આજે તું ગેલી? કોલેજ
હા ગેલી હતી.
મેં તો નહીં આવેલી ખબર ને
હા પણ આાર લેક્ચર થિયરી વાળા લેકચ ચરમાં તો કેટલો કંટાળ આવે,
હવે તો છે જ હવે શું કર્યું કે?
હમ ઈકોમાં બી એમાં એ બંને માં તો કઈ વધારે જ જેવું કંટાળ આવે.
હવે એ તો છે જોયું હું બી કરી શકીએ આપણે ભણવાનું છે. ગણાનું જ છે
હમ
હવે એનાથી કોઈ છુટકારો નથી આપણને,
હમ
બઉ બીજું શું કરે?
બીજુ કઈ નઈ વિચારતી છે કે કાલે આપડણે ટાઈમ પર ઝીરો લેક્ચર માં પોહોચી જાઉ હું તો હારું ને, તો મિસ થઈ જાય હે
હા એજ કઈ નહી તો આપડે જલ્દી ગયા કરશું હવેનો જે ટાઈમ છે કેટલા વાગે જવાનું છે.
હમ એમ તો સાડા અગિયાર વાગે ક્લાસમાં વહી જવાનું આપણને અગિયાર વાગે નીકળવા પડે.
હા કઈ નહી તો તું આવજે પછી આપડે નીકળી જાહુ
હા હા એટલે ટાઈમ પર પહોંચી જાઉં ખબર ને પેલી મેમ કેતી હતી તે? સીસીવાડી એના માટે બી ઝીરો લેક્ચરમાં એ બી ઝીરો લેક્ચરમાં ગયા કરે.
હા સારું ને આપણને ઝીરો લેકચર- માર થઈ જાય તો પછી ના બીજા લેક્ચર આપણને ફ્રી થઈ જાય.
હા છેલ્લે કોઈ હોય નહી એટલે બધા ઝીરો માં લેવાના છે એટલે!
હવે બધા ન બી જોવા પડે તો એ લોકો કા કાથી આવે ભણવા માટે, બસ માં ટ્રાવેલ કરીને,
હા એવું લાગે કે વલસાડમાં ના આપડે જ છે.
હા એજ હવે બધા કા કા થી આવે?
હમ
એ લોકો જાણે રિસર્ચ કરવા પડે લાગે આપડે એક દિવસ કે તું કાથી આવે તું કાથી આવે તું કાથી આવે? એમ કરીને તો ખબર પડે કયા કયા એરિયા માંથી
પેલી ગ્રસ્તી લોકો કાંથી આવે
એ લોકો દાટી, ખબર ન એ દાટી હા, એવું છે.
ઓહ
હમ
હમ હમ સારું તો કાલે તો આવે ને કોલેજ
હ કાલે, તો મે આવીશ કન્ફર્મ
હા-હા હમ કઈ નઈ હજે તો બુક બી ખઢાવવાની છે, ઇકોની
હા મારે પણ કઢાવવાની છે, કઢાવવા પડશેંકી ના વગર તો કોઈ મેળ પડશે નહી, આપડુ તો ખ પડે સબ્જેક્ટ બી એવા એવા છે, તો પછી કરીબી શું હકી મને તો ટેન્શન થતું છે, કે આપું આગળ ઈન ફ્યુચર હુ, કોઈ આપણને જોબ મળે કોઈ આપણને જોબ આપે
બસ મેં બી એવું જ બધું વિચારું હુ, જેવું થાય
આપણા ઘરનું સિચ્યુએશન જોઈને, તો એ લોકો રોજે રોજે લેકચર આપે આપડે ભણીને આવીએ એવો શું છે, જો ઘરે બી લેક્ચર સાંભળવા પડે
હા એ તો છે, મારી ઘરે ભી ચાલે એવું તો
રોજે રોજે પછી એવું થાય કે શું એવું થાય. કોઈ ગાઈડન્સ આપે કોઈ આપણને સલાહ આપે એવું પણ નથી. શ તો
હમ
કોઈ આપણને સજેસ્ટ કરે સલાહ આપે એવું બી કોઈ નની મળે મારા આજુબાજુ કેમ કે મારા ઘરમાં મારા આજુબાજુ કોઈ એટલા ભણેલા જ નહી, મળે
બસ મારી ભી આજુબાજુ કોઈ મળે જ નહી જે એમ સારું કઈ હુ, આ કરવા
ટીપ્સ આપે હ
હા કેવી રીતે કરવા જોઈએ
અમારા આજુબાજુ તો એવું જ છે. એકબીજા થી જલન થાય. કે આ વધારે ભણે આનું વધારે આમ થતું છે. એવું જ બધું ચાલે આવડનું આ જનરેશન જ એવું છે, કે કોઈ સારું કરતું હોય તોને એનાથી પ્રોબ્લેમ જ હોય એવું બધુ
હા, એ તો છે, જ અહિયાં બી એવું જ ચાલે
એ જ તો
હા
હમ
એવું થાય કે પેલી કેમ આટલી આગળ છે. મારે ભી હોવું જોઈએ.
અને બધા એન્ડિય ફેમિલી ના ઘરમાં આજ વસ્તુ કે પોતાના છોકરા, છોરા જો બીજા થી કમ્પેર કરો
પા બસ
કે આનું છોકરું એમ કરતું છે, આનું છોકરું આવું કરે અને આવી જોબ મળડી આ આવું ભણ્યા અને આટલા માર્ક્સ આવ્યા
હમ તું બી આવું કર તું બી આવું કર તું કેમ પાછળ છે. તું બી એના કરતા વધારે લાવ
હા અને એ લોકો જે કરતા છે એમાં આપણને ઇન્ટરેસ્ટ જ નહી હોય તો આપડે કેવી રીતે. કે પછી ખબર પડે હવે એ લોકોને જે ફિલ્ડ માં ઇન્ટરેસ્ટ હોય એ લોકો એ કરે. આપણને કેમાં ઇન્ટરેસ્ટ છે તે આપણને ખબર છે તો આપણે. કરી શ ને જે આપણને. ખબર છે આપણને આવડતું છે હવે જે વસ્તુ માં ખબર જ નથી પડતી. એને કરીને શું મતલબ પૂછે એમ.
બરાબર છે પણ હવે મમ્મી લોકો સમજે ત્યારે.
એ જ તોશે. કોને કઈ સમજાવે નહી કે બધા પોતપોતાની મરજી કરે જેને જે મન આવેે એ.
હા એ.
ખાલી આપણેે સમજતું રહેેવાનું બધી જ વા બધી જ જગ્યાએ. આપડે સમજવાનો ઠેકો લીધેલો છે તો સમજ રહો.
હા એ તો જ. તમને ખબર આજે ચાંદની મળેલી તો મેં એને પૂછું કે કોલેજ કેમ છોડી દીધું. તો એના પપ્પા. પ એને ના પાડી એ હું કહી કે આ આ. આ ઈયર રેવા દે નેક્સ્ટ ઈયર થી કરજે કોલેજ.
કેમ શું થું. અને હ ઇન્ટસ્ટણવાનું.
હા તો મેં કીધું કે હવે તો એમ કે હવે કઈ નહી તો હવે કોમ્પ્યુટર ક્લાસ સાદા માટે. મ કબર આપડે ગેલા.
તો કોમ્પ્યુટર કરવા જાય પછી એમ કે કે. અ તેતા કોમ્પ્યુટર કરીને કોઈ જોબ વધી લેવા. ડિમાડ વગેરેમાં પતાજને જોબ કર મે કીધું સારું છે આ બી.
એ પણ આરું જ છે ને બધી મગજ મારી પડતા આગળ ની એમાં કઈ. ફરક પડતો હોય તો પછી એ જોબ કરી લીધેલું હોય સારું.
હાજ ને તો જો ટ્રિપલ સી ટેન એ બધું કરી લે હે તો જોબ તો મળી જ!?. જે ડિમાન્ડમાં.
હા એ તો મળી જ જાય હવે આપણા પર ડિપેન્ડ આપડે કરીએ. કેવી રીતે કરીએ શુંય એનો રિઝલ્ટ આવે.
હમ. નહી એ તો કરવાની છે કેતી હતી જોબ કરવાની.
આપડું શું થશે હવે એ નથી ખબર.
ઓ હા લાસ્ટ યર છે બધું વિચારીને રાખવા પડે આપણને બી.
એજ તો આવડે તો બધું.
પેલી બી કેતી હતી કે હું કરવાની છે. ઓઈ હાથ છે.
કે કઈ એમ એમાં. બહુ આગળ ચાલતી છે આપડે જ પાછળ છે. ધી આગળ આપણને છોડીને જાયલી જાયલી આપડે પાછી છે. અચા આવે. તો બધું જીવનમાં ચાલતું રહેવાનું કઈ ટેન્શન લેવાનું નહી જે થવાનું હશે થશે. ભગવાન ભરોસે.
હા પેલી ઉર્વસીબી કેતી હતી કે હું છે હું વિચાર છે આગળ કઈ કરવાની. એમ કોમ કરવાની મેં કીધું પેલા આ તો મારુ હરખી રીતે કમ્પ્લીટ થાય.
એજ તો છોડા બધું ટ્રેસ. તો આ બધું તો આખો દિવસ ચાલતું રે ફિલહાલ હવે કોઈ ફ્રી એમ જ ફ્રી હતી એટલે તને કોલ કરો માઈન્ડ ફ્રેશ કરવા માટે
હ ચાલ હારું મારું ભી માઇન્ડ ફ્રેશ થઈ ગયું.
સારું ને શું બનાઇવુ આજે તારા ઘરે
શાક ને રોટલો પેલો ચણા આવે તે દા મોટા મોટા વા કાબુલી
હા હા હા હા
બસ તારે ઘરે હું બનાઈવુ?
મારા ઘરે સીવ ટામેટા નું શાક બનાયવુ તને ભાવે?
બોઉજ ભાવે હા એ તો છે જ. ખુશી ના ઘરે હું બનાઈવુ?
એના ઘરે તો મને ખબર નહીં.
હ કા છે ખુશી છે કે બાજુ ગઈ?
મેં તો ગઈ એલી તો પણ મેંને કઈ એ પૂછ્યું નહી.
હમ્મ હમ્મ.
હુ કરે બધા ઘરે શાંતિ?
હા શાંતિ બસ તારું કે?
એમ એવું જ બધા પોતપોતાની રીતે પોત પોતાના કામમાં વ્યસ્ત મે મારી રીતે લોકો. કો એ લોકોની રીતે ફોન ટીવી સિરિયલ બધું એવું જ.
હા અહંયા બી બધા પોતપોતાના કામમાં આવ્યાસ મે મારા કામમાં આવ્યાસ.
તો એવું જ એમ કે નહી કોને કોઈની કઈ પડેલી નહી મારી રીતે વધારે.
જ હમ્મ.
તો હવડે એવું જ ચાલવાનું. પોતાનું કામ પોતે કરવાનું બાકી છે.
હમ્મ
મારું વજન વધી ગયેલું છે તો મે સોચુ મને ઓછું કરું. તો બાર વોક કરતી છું.
બસ મારું બી વધી ગયેલું છે તો મેં વિચારતી છે કે હવે કેવી રીતે આને ઓછું કરું.
બસ એજ મેં તને હવ્ડે એજ કહેવાની હતી. કે તરા પર કોઈ ટીપ્સ હોય તો તું મને શેર કર. વજન ઓછું કરવા માટે.
પતલી તુમ હો તો તુમ કોઈ ટિપ્સ દો.
ખાવાનું છોડવાના અલાવા. કોઈ બીજી ટીપ્સ હોય તો તું મને સજેસ્ટ કરી શકે.
ની મલે એવી કઈ ટીપ્સ.
હ હ
જો કોઈને પૂછવું તો એ બી એક્સરસાઇઝ નો સજેસ્ટ કરે.
હા તો એ એક્સરસાઇઝ તો પોસિબલ છે નહી આપડે કેટલું લેટ ઉઠીએ.
હા એજ ને. એ તો જે ટાઈમ પર ઉઠે સવારે છ પાંચ વાગે એ લોકો માટે બરાબર છે.
આપણું ડેલી રૂટીન તો આપડો ડે નવ દસ વાગે. ચાલુ થાય તો પછી તો પછી તોડે કોન વોક કરે ફિલહાલ મેં કરતી છું.
હ હ હમ.
અવે હું બી.
તો હવે સવારે પોસિબલ નહી મળે એટલે સાંજે કરવા પડે. રાતના સાંજે બી નઈ.
એજ કઈ બી રીતે હવે કઈ તો કરવા જ તો હવે થોડું ઘણું વજન ઓછું કરી શકીશ
હા એ તો છે. તો બીજું તર ભાઈ ન કેવું ચાલે કોલેજ? પૂછું કે નહી કે કેવું લાયકું કોલેજ માં આવીને.
એનો એક્સપિરિયન્સ તો હ મારેને પૂછવા પડે કે તને કેવું ફીડ. હું તને ગઈ હું કે નાીગ શન પરથી તો લાગ ગ્યું કે હા એને ગમું હશે એમ પોઝતે ન્યવ કઈ એક્સપિરિયન્સ મળે એ વળી
એની એક્સાાઈટમેન્ટ જોઈને તો મને બી એવું લાગ્યું કે હા લાગે બહુ ગમી ગયું કોલેજ
હમ
એના હું જે આવેલા છે બધા નવા એડમિશન માટે બધા ના જ જોઈને લાયકું
એ તો હવે એવું જ હવે પેલા પેલા તોવું જોય જેને બનવાનો ઇન્ટરેસ્ટ હશે એ ભણી જશે બીજા પછી જે કઈ નઈ કરવું હ લોકો કરતા રહે હવે એ પોતપતાના પર ડિપેન્ડ આપડે તો કઈ કોઈ કઈ કે
હમ એતો છે
હમ
તો ખુશી ની બેેન કોલેજ કરવાની કે
એ તો ખબર નઈ
હ નઈ તારે બાજુ વાળા એ ખબર ને બાર માં પછી કરાવવું જ નહી એટલે
હમ
હમ
હવે કઈ નહી તો પછી મળીએ કાલે
હા ઝીરો લેક્ચરમાં
ઠીક છે તોકું તો જમી લે તું બી મેં પણ જમી લેવ ઓકે તો બાય બાય
બાય બાાય